જેમાંરી ક હલો
કેમ છો તમે.
હા બસ મજામાંબા અવાજ આવી રહ્યો છે તમને
હા એકદમ સારી રીતે આવી રહ્યું છે મારો આવી રહ્યો છે
હા તમારો અવાજ એકદમ ક્લિયર અને ચટ આવે છે જય શ્રી કૃષ્ણ તો અત્યારે તમારે તમારા ગામમાં કેવું છે વરસાદ નો માહોલ
હમણાં ખુબ વરસાદ આવી રહ્યો છે આજે ભી ઘણો બધો વરસાદ આવ્યો જેથી કરીને હમણાં હાલમાં તળાવો થી માંડી અને નદીઓ કુવા કેટલા ઘણા ભરાઈ ગયા છે આજે જ તમને કહું તો હમણાં કેટલો વરસાદ આવી બપોર બપોર સુધી હમણા ધોધમાર વરસાદ આવ્યો જેથી કરીને હમણા બધી જગ્યા એ પાણી પાણી થઈ ગયું છે જેથી કરીને હણા ઘણા બધા અકસ્માતો પણ થયા છે વરસાદને કારણે કશું દેખાતું ન વધુ વીજળી હોવાથી કેટલાક હાલમાં રસ્તા ઉપ એક્સિડન્ટ થયા છેથી ગાડીઓ પણ સ્લીપ મારી ગઈ જેથી કરીને હમણાં વરસાદને કારણે ઘણી બધી ઈજાગ્રસ્તો પણ જોવા મળી છે પરંતુ હાલમાં આટલો વરસાદ આવ્યો હતો સારું પણ કેહેવાય કારણ કે ખેડૂતોને હમણાં વરસાદની ખુબ જરૂરત હતી જેથી કરીને હમણાં વરસાદ આવ્યો એ ઘણી બધી સારી બાબત છે જેથી કરી ઘણી બધી જગ્યાઓ પર તમારે મુકે છે એ
તમારી વાત એકદમ સાચી છે અત્યારે આપણે જોવા જઈએ તો આપણને વરસાદ ની ખુબ જરૂર હતી ખુબ મતલબમાં ઘણી માત્રામાં જરૂર હતી અત્યારના ખેડૂતો ઘણા બધા વરસાદની રાહ જોઈને બેઠા હતા ્અત્યારે એટલો વરસાદ આવ્યો કે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે અને તેઓ ખુબ ખુશ થઈ રહ્યા છે શાંતિથી અને સારી રીતે પાક મેળવી શકશે પરંતુ તમે જોવા જાવ તો અત્યારે તમે જેમ કીધું સેમ અમારા ગામમાં પણ અત્યારે ત્રણ અકસ્માત થયા હતા જેના કારણે આખા ગામમાં ટ્રાફિક ટ્રાફિક થઈ ગયું હતું અત્યારે વરસાદના કારણે ઘણા લોકો પાર્કિંગ લાઈટ ચાલુ કરતા નથી જેથી કરીને પાછળ વાળા વાહનની કારક ને આગળ દેખાતું નથી કે આગળ કયું વાહન છે તો તેઓ રોકી દે છે અને તેમનું અકસ્માત થાય છે જેના કારણે ખુબ ટ્રાફિક થઈ જાય છે તો તેઓએ સમજવું જોઈએ જયારે વરસાદ આવે જયારે ધોધમાર જ વરસાદ આવે આગળ કશું દેખાતું ન હોય તો તેઓ પાર્કિંગ લાાઈટ ચાલુ કરીને જ આગળ આગળ પોતાની ગાડી ચલાવી જોઈએ જેથી કરીને એમને પણ ફાયદો થાય અને સામે વાળા વ્યક્તિને પણ ફાયદો થ થાય કે જેઓ પાર્કિંગ લાઈટ ચાલુ કરીને જશે તો સામેે દે ખાસ કે હા આગળ એક વાહન જઈ રહ્યું છે તો આપણે પોતાની સ્પીડ લિમિટમાં ચલાવીએ પરંતુ એવું નથી કરતા
જેથી કરી ને સ્પીડ લિમિટમાં કોઈ ચલાવતું નથી અને ખુબ સ્પીડમાં જાય છે કે આગ તો કશતું વાહન નથી રેતુ કોરો છે તો આપણે સ્પીડમાં નીકળી જઈએ પરંતુ તેઓ સ્પીડમાં જવાના ચક્કરમાં જ તેઓ એક્સિડન્ટ ઘણી ઈજા થાય છે અને મે જોવાએ જાવ તો અત્યારે રનિંગ પર ખૂબ એ થાય છે તેના વિશે મારે શું માનવું છે
હા તમારી વાત એકદમ સાચી છે કે હણાં ટર્નિંગ ઉપર ઘણા બધા અકસ્માતો થાય છે કારણ કે આપણી ગાડી સ્પીડ માં હોઈએ છીએ જેથી કરીને આપણે ટનિંગ ચૂકી જઈએ છીએ અને જો આપણે ટનિંગમાં ચોરથી બ્રેક મારવા માંડીએે છીએ તો આપણી ગાડી સ્લીપ થઈ જાય છે જેથી કરીને હમણાં ઘણી જગ્યા ઉપર ટર્નિંગ ઉપર હમણાં હાલમાં તો ઘણા બધા એક્સિડન્ટો થયા છે હમણા હાલમાં અમારે ટર્નિંગ પર એક્સિડન્ટ થયું છે કારણ કે બાજુ બાજુથી બેવ સાઇડ થી બેવ ટ્રલા આવતી વખતે બ્રેક મારથી હોવાથી એકબીજા સાથે અકસ્માતો થયા જેથી હમણાં હાલમાં ટ્રાફિક પણ ઘણું જામ થઈ ગયું છે એટલા હાલમાં જો આપણે કહીએ તો વરસાદને મોસમમાં આપણે વણાકો પર એકદમ આરામથી બ્રેક મારવી જોઈએ જે જેથી કરીને કે ગાડીઓ સ્લીપ ના મારી જાય અને આપણને અકસ્માત ન થાય જેથી કરીને આપણે હંમેશા હમણાં હાલમાં તો વળકમાં એકદમ સાવચેતી થી ચાલવું જોઈએ કે આજુબાજુના ગાડીના વાહનો આપ પણ અથડાઈ ના જાય અને આપણે જો સ્પીડમાં બ્રેક મારવી પડે તો આપણી ગાડી સ્લીપ પણ થઈ શકે છે જેથી કરીને આપણને અકસ્માત થઈ શકે આપણે હોસ્પિટલ પર જવું પડે છે જેથી કરીને આપણને ઈજ્જાગ્રસ્ત ન સામનો કરવો પડે છે તેથી કરીને આપણે હંમેશા હમણાં વળાકમાં ખાસ કરીને તો એક સાવચેતી થી મારવી જોઈએ તમારું શું કેવું છે
તમારી વાત એકદમ સાચી છે અત્યારની જ વાત કરું તમને તો અત્યારે વરસાદ ઘણો હતો જેના કારણે અમે ફરવા ગયા હતા હિલ સ્ટેશન પર તો ત્યાં એક જગ્યાએ સ્પોર્ટ બાઈક વાળા થી તમે પણ જાણો છો અને હું પણ જાણ છું કે સ્પોર્ટ બાઈકમાં હાફ ટન જ હોય છે ફૂલ ટન નથી હોતો તો એક ફૂલ ટર્ન હતો ત્યાં સ્પોર્ટ બાઈક વાળો એટલી સ્પીડમાં આવ્યો કે જેનાથી ગાડી કંટ્રોલ થાય અને
તેનું કે તેની અડધી બાઈકથી અ દિવાલમાં ઘુસી ગઈ એક ફરતી બાઈક નો ભાગ પાછળ હતો તો જેના કારણે તેને ખુબ ઈજા થઈ અને ખૂબ ઇજા થઈ તેને અને તેના કારણે તેને ખૂબ વાગ્યું જેથી કરીને તે પટકાયો દિવાલમાં અને તેને જે હાડ કા હતાં તેમાં તેને ખૂબી જેથી કરીને તેને સીધો ફિઝિયોથેરાપિસ્ટ પાસે લઈ જવામાં આવ્યો તો અત્યારે ટર્નિંગમાં આપણે હાફ ટર્ન વાળી ગાડી લઈને જઈએ તો આપણે ખુબ સાવચેતી રાખવી જોઈએ કારણ કે આપથી ટર્ન લાગી શકતો નથી અને આપણે સ્પીડમાં હોઈએ તો આપ આપ બાઈક કંટ્રોલ પર નથી તમારે શું માનવું છે આ બાબતે
હા તમારી વાત એકદમ સાચી છે એમ કે ડીુયુક છે પછી કેટીએમ છે પછી બુલેટ છે એ બધી ઘણી બધી ગાડીઓમાં પણ હાફ ટર્ન એ ય વાગે છે જેથી કરીને આપણે જો સ્પીડમાં જઈએ અને ફૂલ ટર્ન જો મારવો પડ્યો તો આપણા માં લાગતો નથી જેથી કરીને આપણે ગમે ત્યાં અથડાઈ શકીએ અને આપ આપણે કેડાઓમાં કે ગમે ત્યાં ગાડી ઠોકી શકીએ છીએ ઘરોમાં જેમ કે ઘર આવી જાય તો આપડે ઘર ઘરો માં ગાડી ઘુસાઈ દઈએ છે અને કેંડા આવી જાય તો આપણે કેંડામાં પણ ગાડી ઘુસાડી દેવી પડે છે એથી કરીને આપણે એવી બધી ગાડીઓ સાથે એકદમ સાવચેતી થી ચાલુ જોઈએ કે જેમાં હાફટર્ન લાગે છે ત્યાં તે ગાડી તો હંમેશા આપણે એકદમ સાવચેતીથી ચલાવી જોય કે જેથી કરીને આપણે તેમાં ફૂલ ટર્ન મારવો હોય તો આપણે ધીરેથી મારી શકીએ છે જેથી કરીને આપણું અકસ્માત ન થાય અને આપણને કોઈ હાનિ ન થાય જેથી કરીને આપણને ઘણું ખર્ચો પણ પાછળ જતા ન આવે ગાડી બી સુરક્ષિત રહે તેથી કરીને આપણેે એવી બધી ડ્યુબ છે બુલેટ છે પછી કેએમ છે એ બધ બધી સ્પોર્ટ બાઈક જેમાં આવે છે તેમાં એકદમ સાવચેતીથી ચલાવી જોઈએ અને ઘાટ વાળા વિસ્તારોમાં તે બાઈક એકદમ સાવચેતીથી ચલાવી છેઈ આપણને એમથી કોઈ હાનિ ન થાય અને ખુબ સારી રીતે તે ચલાવી શકી તો આપણને હાનિ પણ નહી થઈ શકે તેથી કરીને આપણને અકસ્માતનો ભોગ ન બનવો પડે છે જેથી કરીને આપ
તમારી વાત એકદમ સાચી છે આપણે ખુબ અત્યારે જો ચોમાસું છે અને ખુબ વરસાદ આવી રહ્યો છે તો આપણે સારી રીતે અત્યારે તો આપણે ચોમા ચોમાસા વિશે વાત કરીએ તો ચોમાસામાં આપણે તર જે નાખી દીધું છે તો તેના માટે હવે અત્યારે આપણે કાદવ કરાવી દેવા જોઈએ જેથી કરીને આપણને વાત નું પાક આપણે જેમ જલ્દી રોપીશું તેમ આપણને પાક ઝડપી મળશે અને તમે જોવો જ છો કે અત્યારે ત્રણ મહિના જ ખાલી વરસાદ આવશે કારણ કે એક મહિનો તો આપણા વરસાદ નો સ્કીપ થઈ ગયો છે એમાં આપણે જલ્દી જલ્દી ભાત રો રોપીશું તો આપણે જલ્દી થી જલ્દી પાક મેળવી શકીશું જલ્દી થી જલ્દી તો આપણને પાક જલ્દી થી જલ્દી મળે તો આપણે શાંતિ થી અને સાવચેતી પાક મેળવી શકી શું જેથી કરીને આપણને સારો એવો સારો એવો પાક મળી જશે અને તે પાક આપણેે મેળવી ને પછી આપણે સારા એવા પૈસા શકીશું તમે જોવો છો કે ઘણા બધા ખેડૂતો ખેતી પર જ ડિપેન્ડન્ટ હોય છે તો તેઓ જેમ સારો પાક મેળવશે તેમ તેમને સારું રહેશે તમારું શું માનવ છે આ બાબત.
એકદમ સારું કેવું છે તમારું જો ખેતી માટે જો વરસાદ એકદમ ઉપયોગી છે જેથી કરીને હમણા જોર વર સાદ ઘણો આવ્યો છે તો તરુ માટે કે પાક માટે એકદમ ફળદ્રુપ રહ્યું છે જેથી હાલમાં જો આપણે વરસાદ ન આપતી તો હમણાં ઘણા બધા ખેડૂતો એ તરું નાખ્યું છે તેમના માટે ઘણું દુઃખદાયક હતું કેમ કે કારણ કે હમણાં હાલમાં જો પાણી નથી તો આપણે તરુ માં કઈ રીતે પાણી મૂ કી શું અને આપણે તેનો ઉછેર કઈ રીતે કરીશું એટલે હાલમાં જો વરસાદ ઘણો આવ્યો છે. જેથી કરીને તળાવો ભરાયા છે, નદીઓ ભરાઈ છે, પછી કુવાઓમાં પાણી એકઠું થયું છે, જેથી કરીને હમણાં ઘણા બધા ખેડૂતો હાલમાં ખેતી કરી શકશે જેથી કરીને તેઓ સારી રીતે અર્નિંગ કરી શ કશે તો આપણને તે બી સારું પડશે જેથી કરીને હમણા ઘણા બધા ખેડૂતોના તરુઓને પણ પાક સારી રીતે ઉછેર્યો છે, જેથી હમણાં હાલમાં ખેતી સારી રીતે થઈ શકશે તે પછી તેઓ મોટું થશે તો આપણે તેને વેચીને સારા ઈનકમ મેળવી શકશું જેથી કરીને તેમનું જીવન ધોરણ પણ સારું બનશે તેથી તેઓ તેમના મા માટે કઈ ને કઈ કરી શકશે આગળ
તમારી વાત એકદમ સાચી છે, અત્યારે ઘણા બધા ખેડૂતો જે છે, તેઓ ખેતી પર ડિ પેન્ડન્ટ છે, તો તેઓ જેમ વધારે પાક મેળવશે તેમ આપણા માટે સારું રહેશે અને તેઓ જો વધુ પાક મેળવશે તો આપણને સારું પડશે કારણ કે તમે જોઓ છો કે અત્યારે શાકભાજીનો ભાવ ખુબ માત્રામાં વધી ગયો છે. તે તમે પણ જાણો છો અને હું પણ જાણ છું તો સારો એવો વરસાદ આવશે તો તેઓ સારો એવો પાક મેળવી શકશે જેના કારણે શાકભાજીનો ભાવ પણ ઘટશે ડાંગરનો ભાવ આપણને પૂરતો માત્રામાં મળી રહેશે અને આપણે જે ડાંગર વેચીને પૈસા કમાયે છે, જો ડાંગરનોો પાક સારો થશે ડાંગરની ક્વોલિટી જો સારી રહેશે તો આપણને પૈસા પણ વધારે મળશે અને જો પૈસા વધારે મળશે તો તેના કારણે ખેડૂતોનો ઘણો એવો ફાયદો થશે અને તેમને આગળ ખેતી કરવામાં રસ આપશે તમે જાણો છો કે અત્યારે આપણે ડાંગરનો પાક લઈ લઈએ પછી ચાર મહિના ખેડૂતોને આરામ હોય છે, અને ચાર મહિના પછી તમે જોવો છો તો મો કેરીનો તેઓ છંટકાવ કરે છે, અને તે પછી તેઓ કેરીનો પાક મેળવે છે, તો અત્યારે જો વરસાદની સિઝનમાં તેઓ વધારે પૈસા કમાઈ લેશે તો તેમને આગળ જતા જે ખેતી કરવાનું છે, તેના બિયારણ માટે અને ને ખાતર માટે ઘણા પૈસા મળશે તમાર શું માનવ છે આ બાબતે?
તમારી વાત એકદમ સાચી છે, કે જો હમણાં ડાંગર તેઓ સારી રીતે ઉછેર કરી શકશે સારી રીતે ડાંગર પાકશે તો તેમને સારા પ્રમાણમાં પૈસા મળશે તે વેચીને તેઓ ઘણા બધા પાકો માટે નવા નવા બિયારણો લેશે અને તેના માટે દવાઓ લેશે જેથી કરીને તેઓ ચાર મહિના પછી તેઓનું વાવેતર કરશે અને ખેતરોમાં નાખશે જેથી કરીને તેઓ નવા બીજોનું ઉત્પાદન કરશે નવી નવી શાકભાજીઓ રોપશે જેથી કરીને બજારમાં જે શાકભા જીના ઘણા બધા ભાવો વધી રહ્યા છે, તેમાં કંટ્રોલ આવશે જેથી કરીને હણાં શાકભાજી ઘણી મો ધી છે, તમે કીધું તે પ્રમાણે તે પછી સસ્તી પણ થશે અને જો ખેડૂતોના પાસે પૈસા ન હોય ત તેઓ શાકભાજી કેવી રીતે રોપશે જેથી કરીને શાકભાજી હમણાં હાલમાં મોઘી થઈ રહી છે, વરસા દના કારણે પણ શાકભાજી મોઘી થઈ રહી છે, જેથી હમણાં વરસાદ આવ્યો છે, જેથી કરીને હવે શાકભાજી ઘણા બધી ઉછેરશે જેથી કરીને શાકભાજીનો ભાવો પણ કંટ્રોલમાં આવશે જેથી કરીને જો એ લોકો પાસે પૈસા આવશે તો તેઓ નવા નવા બિયારણો ખરીદશે જેથી કરીને તેઓ પાકમાં તે ઉમેરી શકશે જેથી તેઓના પાસે ઘણા બધા બિયારણો દવાઓ અને ઘણી બધી એવી ફેસ્ટટાઈઝ છે, જે લખવાના પૈસા આવશે તો તેઓ તેઓ ફળમાં નાખી શકશે જેથી કરીને તેમનો ગ્રોથ પણ સારી રીતે થશે અને તેઓ સારી ઉત્પાદકતા લાવશે તો તેમને સારા પૈસા મળ શે અને બજારમાં તેઓ વેચી શકશે તમારું શું કેવું છે?
તમે જોવા તો અત્યારે આપણે જે કેરીનો પાક અત્યારે ખુબ ઓછો થયો હતો તેના કારણે ખેડૂતોને ખુબ વધારે નુકસાન થયું હતું તો અત્યારે વરસાદ સારો આવશે અને સારી રીતે ખેતી થશે તો તેમણે જે લોસ થયો છે, તેમને ખેતીમાં તે તેઓ ડાંગર માંથી રિકવર કરી શ કસે અત્યારે તમે જોવા જાવ તો પહેલા કેરી ના રસના બાટલા ને બાટલા ભર્યા હતા અને ઘણા બધા કેરીના રસ ન વેપાર કરતા હતા પરંતુ અત્યારે કેરીના રસના વેપારીઓ ખુબ ઘટી ગયા છે, કારણ કે અત્યારે કેરી નથી તો કેરીનો રસ કાઢવાવામાં જ નથી આવતો અને તે કાઢવામાં જ નથી આવતો જેના કારણે તેઓને ખૂબ વધારે માત્રામાં નુકસાન થાય છે, અને જો આવું ચાલતું રહેશે તો તેઓને ઘણું બધું નુકસાન થશે જો આજ રીતે ડાંગરને પણ તેઓ પાક ન મેળવી શકશે તો ઘણા બધા ખેડૂતોને નુકસાન જ કે ખેડૂતો ઘણા બધા અ એન્યુઅલ ઇન્કમ આના માંથી જ કમાય છે, તો ઘણા બધા ખેડૂતો સૂ સાઈડ નો ભોગ બને છે, કારણ કે તેઓની ખેતી સારી નથી થતી અથવા તેઓને એક્સપેક્ટેડ પાક નથી મળતો તો તેઓને જો તેમને એનથી વધારે મળી જશે તો ખેડૂતો ખુશ થશે અને તેઓ ને ખેતી કરવામાં રસ આવશે તો તમા મારે શું માનવું છે, આ બાબતે?
હા તમારી વાત એકદમ સાચી છે કે તમે કીધું તે પ્રમાણે હાલમાં કેરીની પાકમાં ઘણી બધી નિષ્ફળતા જોવા મળી છે વધુ પવનોને કારણે કેટલાક પાકો નીચે પડી ગયા જેથી કરીને ખેડૂતો એ સસ્તા ભાવે તે કેરીઓ આપી દેવી પડી અને ઘણી બધી મોગરો પણ વધુ પવનના કારણે પડી જવાથી હમણાં હાલમાં કેરીનોો પાક એકદમ ઓછો થઈ ગયો છે જેથી કરીને કેરીનો કેરી જો પેલા વખતે જો દસ થી વીસ હજારની થઈ હતી જે હાલમાં હમણાં પાંચ થી દસ સજની થઈ છે જેથી કરીને હમણાં હાલમાં કેરીનો પાક નો ઉછેર ઘણો થતો નથી એટલે હાલમાં જો ખેડૂતોને જોવા જાય તો તેમનો પરિસ્થિતિ ઘણી બધી ખરાબ છે જેથી કરીને આપણે એવું બધી સમસ્યાઓ વિશે વાતચીત કરતી રહેવી જોઈએ તો આવો આપે મળએ પછી બીજા વિષય પર વાત કરીશું